હેલો
હલો, હલો
હા મારી અવાજ આવે છે, તમારા સુધી
હા, આવે છે મારો અવાજત
હા, હા, તમારો અવાજ પણ આવે છે જય શ્રી કૃષ્ણ બેન કેમ છો
બસ એકિક્ષામાં તમે કેમ છો
મજામાં છું ચાલો, આજે આપડે હું, એવું કહેતી હતી ને કે જે આપડે આજકાલ જોતા રહીય છીએ તો પરિવારો માં છે ને કે એટલા બધા સંબંધો એવા છે ને જે ખુબ જ નબળાઈ ગયા છે, તો મને એવું લાગ હતું ને કોઈક એવો જે પરિવાર વિશે વધારે જાણકારી રાખતો હોય કે વધારે પડતું, તેના વિશે જાણકાર હોય કે તો જરાક આજના સમયમાં કેવી રીતે પરિવારની સાથે રહેવું એ તો મને જરાક એના વિશે બતાવે, તો શું તમે એના વિશે કઈક જાણકારી છે કે
કેવું છે, અત્યારે છે ને સાયન્સ ઘટી રહ્યું છે અને જેે ગીધચ કેવું છે કે અમે બે અમારા બે ત્યારે બાર છે ને બધાને જે નવા નવા લગ્ન કરે છે જે લોકો એ લોકોને કેવું કે ના અમા અમા બાળક અમા આમ તમા સુને દતા છે પરીવાર દરેક નગતના એકથી વધારે જે બાળક પચ હતું કે ત્રણ, ચાર, પાંચ, બાળક એ જ કે છેઓછામાં ઓછા બે બાળક તો કરીએ ને, તેનાથી શું થાય એ વારધ્યારે સમજ તો બાળકએક જ રાખે છે એઈ એ રખવા વાળ ભાય પછી એને બાર
હા, હા, એક છે ના ના હુ તો હ સહ છે કે આપણેે જો પરિવાર તો છે જ કારણ કે આજના સમયમાં છે ને એ જ વ્યક્તિ બરાબર છે કે જે પોતાના પરિવારની સાથે રહે છે અને એટલે જોઈએ છે કે આપડે જોઈન્ટ ફેમિલી છે ને તો એ પહેલા સમમાં કેવી રીતે હતી જયારે કાકા ના છોકરા કાકા ના છોકરા દાદી ના કાકા ના છોકરાઓ બડા પપ્પા ના છોકરાઓને બધા હોય ને ફુફાના છોકરાઓ એ બધા હતા તો તે બધા જે સંપીનેતા ત્યારે આપણે જોઉ શું કે કેવી રીતે રહેતા એટલા માટે જ છે ને અરે એટલા માટે છે ને આપણે કેવી રીતે જોતા હતા કે બધા કંપની હતા અને કેટલી મોટી ફેમિલી બની જતી હતી અને બધા એકબીજાને સંસ્કારો આપતા હતા અને સંસ્કારો આપતા હતા અને બાળકો જે હતા એ પણ કેવા સંસ્કારી થતા હતા તો એટલા માટે છે ને. એ પરિવાર ખૂબ જ થતો હતો અને બાળકો એ પણ ખુબ જ સહકારી દીતા હતા તો તમે એના કહો છો
સાચી વાત છે ઘ આપડણે પેલાના જમાના મા તો કેવું હતું કે આપડે ત્યાં મોટા બા બાપને ખબર નથી કે આપડે સંયુક્તટ
મોટો પરિવાર રહે છે મજા આપડે આખો આખો દિવસ વેકેશન પડે રજાઓ પડે સ્કૂલ ની . ઘરે ભેગા થઈને . આજે પરિવાર પાડોશી સંબંધો વધતું જાય છે કેયકે અમને કોઈની કોઈ પડી જ નથી. અને એવું થાય કે અમારે અમારી જિંદગી ને માણવી છે અંગ જીકી ને બધા જ છે. . નથી પરિવાર માં કોઈની જોડે તો તો. કે અઢી રાતે કોઈ દ હવે આપણે એ ર બ હસ્પિટલ ની એમરજનસી છે મેડિકલ એમરજસી છે. ટેન્શન ઓછું થાય એવું કોઈ હવે રહી
હા બરાબર બરાબર સાચી વાત છે તમારી ને હું તો ક્યારે ક્યારે બને છે ને. કે જે પરિવાર ની સાથે નથી રેતા એવું વિચાર છું કે જો આપણે પરિવાર અલગ રઈએ તા આપણને વધારે પતી તો આપણે જોઈશું ને કે જેમ કે માતા નથી પિતા નથી તો બાળકો હોય છે. તો કદાચ માતાને કિતાબ એ જોબ કરતા હોય એ બધું કઈક કરતા હોય. તો આપડે જે જોઈએ છે બાળક છે ને ભળીને આવે ને માતા પિતા તેનું આપણે ટાઈમ નથી આપી શકતાને તો જોને બાળક એ એટલી ખુબ જ એ એ પોતા પોતામાં રહેવા લાગે છે અને તેની સાથે કોઈક વાત પરંતુ એને એવું લાગે છે કે મારી સાથે કઈક વાતો નથી કરતા પરંતુ જો એ જે આપડે જો એ જોઈન્ટ ફેમિલી હોય ને એક પરિવાર એટલે કે મોટો હોય તો આપડે બાળકને બધા સંભાળી લે છે અને સાથે મળીને ને એવું પણ હોય છે ને ક્યારેક ક્યારેક આપડી જેમ અ ઘરમાં છે ને વધારે પડતો કામ હોય. તો એજ જો ઘણા બધા લોકો હોય તો બધા સાથે મળીને છે તે કામ છે ને કરી દે છે. અને જો એક જ કોઈ પરિવાર હોય તો તે શું-શું કરે એટલે જોબ કરે કે પછી બાળકોને સંભાળે એટલે દાદા દાદી ને બધા થતા હોય તો એ છે બાળકને સંભાળી લે છે અને બાળકને સંભાળી લે છો તો તે પોતાના એટલે જોબ ને કરી લે એટલે એવી જ રીતે જો આપડે એવું પહેલા કહેતા બી છે કે જ્યા સંપ છે ત્યાં જંપ. એટલે જ્યાં સંપીને બધા રહે છે ને ત્યાં જ એટલે પોતાનો ભવિષ્ય તે સુધરી શકે છે. અને જો એમ. થઈ જાય એના પણ કઈ નથી થઈ શકતું અને એ વ્યક્તિ આગળ પણ નથી વધી શકતા એટલે જો એક જૂથ રહીને આપણે મળીને પોતાના પરિવર ને રાખીએ તો આપણેે જોઈએ છે કે એનાથી છે ને ઘણા બધા ફાયદાઓ થાય છે અને જો કોઈ બીમાર પડી જાય તો બધા એકબીજાને સારવાર આપી દે છે કઈક કામ નહી કરી શકે જો એક જ વ્યક્તિ હોય તો બધું તેના પર જ આવી જાય છે અને ઘરમાં એને બીમારીમાં પણ કામ કરવું પડે જો એવું ના હોય તો તે પોતાના ઘરનું કામ કરી લે છે અને બાળકોને પણ સાભળવાળા આવી જાય છે એટલા માટે હું તો એવું માનું છું ને માનું છું આપણને હંમેશા છે પરિવાર ની સાથે જ રહેવું જોઈએ ત તમે પરિવારને સાથે રહો છો તમે અલગ રહો છો
સા સાચી વાત હમણાં હવે એને કેવું કે રસ્તા માં જ આપ જોડે એમના ભાઈ હતા પણ રસ્તામાં એટેક આવીયો હવે એમના સાથે છે એની જે દવાખાનાની સારવાર એ વાતમાં બે જવા આપ માં જો તરત નથી રાખો મારી રીતે થ એમને જયારે આરથી નાથરાજી તારીખ અને એ પછી બીજા મહિની લ તારીખ આવે એટલે તમે શ કે હવે એને વિચારી અરે મારે રહેવું છે હાર્ટ એટેક એવું મેજર હાર્ટ એટેક આવ છે અને કદાચ મરી ગયા તો શું કો મદદ કરવા બી આ ના શકતી હોસ કેવું છે કે જે સંયુક્ત કુટુંબ છ જે ચાર ની એની તાકાત છે કોઈ બીજી જગ્યા એ નથી સમાજમાં બધી જગ્યાએ તમાર માન હોય તમે બધી જગ્યાએ સહકાર મળે સપોર્ટ મળે તમે બધી જગ્યાએ પહોંચી શકો
પરિવારની તરથી આપણે રતા હોઈએ છીએ ને તો ત્યારે આપણ છે ઘરનું ખર્ચ ને એ બધું છે ને પણ બચી રહેતું હોય છે જો ઘરનું કઈક લાાઈટ બિલ જેમ કવુ છુ આપણે કાંટા અને બધા એવા બધા જો હિરકી સાથે રહેતા હોય બળ પરિવાર તો આપડે જે કાંકા છે ને બધા છે તો લાઈફ બિલ છે ને ને જો ઘર ન ખર્ચ એ કોઈ પણ એવો ખર્ચ કે તો બધા છે ને આપાસમાં છે ને. એટલે બાકી લે છે. એનું જે ખર્ચ છે એક વ્યક્તિ ઉપર નથી આવતું અને જો એ જ એક જ વ્યક્તિ રહેતો હોય. તો તેનાથી છે ને ઘણી બધી એવી મુતિબતો આવી જાય છે. એટલે આજના સમયમા તો પરિવારની સાથે રહેવું એ ખુબ જ જરૂરી છે. અને આપડે એવું પણ કહીએ છીએ કે મુસીબત ના સ્યમાં છે ને પરિવાર જ કામ આવે છે. કોઈ પણ એવી આપફત આવી જાય કે કોઈ પણ એવી મુરસીબો પડી જાય. ત્યારે આપણો પરિવાર આપણો સાથ આપતો હોય છે. આપણે જોઈએ છીએતો ક્યારેક પણજો આપણેે કોઈક એવું કામ છે જયારે આપણે ન કરી શકીએ છે. કે આપડ પાસે પૈસાની જયારે વધારે પડતી જરૂરત પડી જાય છે ત્યારે આપણા જે પરિવાર વાળા છે તે આપણને સાથ આપતા હોય છે અને આપણને સહકાર આપતા હોય છે. બીજા કરતા માંગતાતો સારું કે આપણા પરિવાર વાળાજ આપડો સાથ આપી દે એટલા માટે આપણા પરિવાર સાથે હંમેશા કંપીને અને પજથી રહેવું જોઈએ જેમ કે છેને. ભવિષ્યમાં કોઈ પણ એવી મુસીબત નહીં આવે અને લડાઈ ઝઘડો નહીિ કરવો જોઈએ તો ચાલો તમારી સાથે છેને, વાત કરીને મને ઘણી બધી એવી સમજ પડી કે હા એવું એવું પણ થાય છે તમે જે કહ્યું તો મને પણ એવું લાગ્યુ કે હા આવાતતો બરાબર છે અને તેનાથી મને પણ જરા ધ્યાન મેળ્યું તો તમે શ કહેવા માંગો છ, કે બીજુ
બસુ